હલો અવાજ આવે છે મારો
હા હા આવે છે હા હમ નેટવર્ક નતું આવતું તેના કારણે કોલ કટ થઈ ગયો આપણી વાત અધુરી રહી ગઈ તો ચાલુ રાખીએ આપડે પર્યાવરણ વિશે
પર્યાવરણ વિશે જ વાત કરતા હતા એટલે હું કે એમ કેવા માંગતો હતો જે રે તે હાલના સમયમાં જે ઝાડ કાપીને ફેન્સી વાર થઈ રહી છે જો તેને ટાળવામાં આ આવે તો ઘણો બધો ફાયદો થાય તેના માટે આપણે જે ધાંભલાનો ઉપયોગ કરીએ છે ને તો તેની જગ્યા આપણે ઝાડના થળ નો ઉપયોગ કરીએ ને તો એક તો પર્યાવરણને પણ નુકસાન ના થાય પછી ધાંભલાનો ખર્ચો પણ બચી જાય અને ઘણો બધો ફાયદો થઈ શકે છે તમાર શું કેવું છે
હા થઈ શકે છે પણ જે અત્યારના માણસો છે કે આવું વિચારીજ નથી તેમને તો એવું જ લાગે છે કે આ ધાફલા વડે કરશું એટલે તેનાથી કોઈ અ જે બાર ના જે છૂટા ગાયો વગેરે ફરે છે તે પોતાનો પાક નહી બગાડે તે એવું જ ચાલ અજય તેઓને આવા પોઝિટિવ વિચાર આવતા જ નથી અને તેમને જ કેવું લાગે છે કે જે આ ઝાડ ઊભા છે તેને અમુક ક્યાંક જગ્યા ઉભા તે કચરો હોય એ રીતે વિચારે છે તેના કારણે તે બધા હમ
હા હા તેમને
હાય હા ખર્ચો થાય ત ચાલે તો હા બસ ચાલુ રાખો
ખબર જ પડતી નથી કે આ ઝાડ કાપવાથી કેટલું નુકસાન થાય છે તે કારણે હાલના સમયનો જ ફાયદો ગોતે છે પણ જે ભવિષ્યને તે વિચારતા જ નથી કે ભવિષ્યમાં કેટલું નુકસાન થાય છે આત્યારની સરકારો પણ જુઓ ને કેટલું જંગલોનો વિનાશ કરી રહી છે પોતાના ઉદ્યોગો માટે ઉદ્યોગપતિઓ પણ પોતાએ નવી નવી કંપનીઓ બનાવવા જંગલનો ઉપયોગ કરે છે પરંતુ જંગલો કાઢવાનાહોય છે તેને કાપવાના નથી હોતા હાલના સમયમાં અત્યારે એક બનાસકાંઠામાં આવેલું જુનાડીસા ગામમાં એક પ્રાણી સંગ્રહાલય બનવાનું છે ત્યાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આ જે ઝાડો અને ઝાડોનું વાવેતર થઈ રહ્યું છે તે એક સારી વાત છે આપણા માટે તેવું જ થાય તો પર્યાવરણ નો બચાવ થઈ શકે છે શું કેવું
હા હા અરે એ છે થઈ શકે છે અમુક જો પજારણ એટલે શું થાય કે આપણા આસપાસ નું કુદરતી અને માનવ વાતાવરણ તેમાં હવા પાણી જમીન વૃક્ષો પ્રાણીઓ અને મનુષ્યો ન પણ સમાવેશ થાય છે. પર્યાવારણ જરૂરી છે જેટલું આપણું જીવન જરૂર છે પરંતુ અત્યારના માણસો પર જે પ્રદુષણ કરે છે હવા પ્રદુષણ જમીન પ્રદુષણ પાણી પ્રદુષણ જે અવાજ પ્રદુષણ પણ થાય છે જાણે કે આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ. ત્યાંથી ભારે વાહનો ચાલતા હોય તે્યાનાથી ઘણો બધો અવાજ થતો હોય છે. તે અને વિજળીને પાણીનો પર ઘણો બધો બગાડ કરે છે કચરો જે જગ્યા એ નાખવાનો હોય, જગ્યાએ નાખતા નથી ને અલગ અલગ જગ્યાએ જ્યાં ત્યાં વિખરાયેલો પડ્યો હોય ત્યાંથી પણ ઘણું બધું ન થાય છે.
હા તમે જે કચરા ની વાત કરી તે મને સ્વચ્છતાની યાદ આવી ગઈ કે આપણા દેશમાં સ્વચ્છતા પણ ઘણું ક્યાંય જોવા મળતી નથી લોકો સરકાર તો કામ કરે છતાં લોકો પણ તેને ધ્યાનમાં રાખતા નથી. બસ ટેન્ટ માં કરર્ચા પે હોય છતાં પણ લોકો કચરો બહાર જ ફેંકે છે એ કોઈ જો કચરો સાફ કરીને ગયું તો લોકો તરતથી આ કચરો ફેલાવી દે છે અને પછી કઈ કે આપણો દેશ જ સ્વચ્છતા રાખતો નથી સરકાર જ કે કામ કરતી નથી આ તો ખોટું છે ને.
હા હા બરાબર હા તમારી વાત એકદમ સાચી તમે કરી અને ક્યાંક જે પોતા આપણી સરકાર છે અર્થતંત્ર તેમાં પણ થોડી ઘણી મિસ્ટેક હોય એવું આપડને જણાય છે. કારણ કે તેમને જે જ્યાંફ સફાઈ કરવાની હોય. ત્યાં તેઓ સાફ સફાઈ જ કરતા નથી ત્યાં તે શું થાય કે વધારાનો વધારાનો કચરો ભેગો થતો જ રહે છે. તેનાથી જે તે મચ્છરો નો ઉત્પાદન થાય મચ્છરો જન્મે અને તેનાથી માણસને જ નુકસાન પહોંચે છે હા અને પાણી નો વગેરે બગાડ બધું બધું ઘણું બધું થાય છે આપણે વૃક્ષો વાવા જોઈએ બચાવવા જોઈએ ણુ બધું કરવું જોઈએ
યોગ્ય રીતે કચરા નિક ના થાય તો ઘણા બધા બીમારી પણ ફેલાય છે જેમ કે મેલેરિયા ડેન્ગ્યુ જેવા જેનાથી આરોગ્ય પણ જોખમાય છે વધુ નુકસાન પણ થાય છે કચરાની સાવ લ કરવો જરૂરી છે.
હા આપડ પ્લાસ્ટિક નો જે કચરો આવે તેને હ રિસાઈકલીગ મા મકું જોઈએ તેના માટે આપણે પુનઃ ઉપયોગ થાય તે રીતે પ્રોત્સાહન આપવું જોઈએ નદીએ તળાવ અને અન્ય જળ સ્ સ્વચ્છ રાખવા જોઈએ કચરો કચરા નાખ જો વીજળી અને પાણીનો જે પ્રમાણે આપણે જરૂર જણાય તે પ્રમાણે યુઝ કરવો જોઈએ. અને અત્યારે બને તે પ્રમાણે સોલાર નો જ યુઝ કરવો જોઈએ મારું કેવું એવું છે કારણ કે જે પેલી વીજળી આવે છે તેમાં ઘણો બધો જે કહેવાય કે કોલસો આવે કોલસો તેનો ઘણો બધો ઉપયોગ થાય છે તે એક ઉર્જા અને ઉત્પન્ન કરે તેનાથી જે પૃથ્વીમાં સમય જેટલો કોલસો છે તેનો વધારે ઉત્પન્ન થાય પછી એક સમય એવો આવશે કે એની તે ઘટી જશે એમ
હા તમે હાલમાં હાલના તમે જે સોલારની વાત કરી તે એક સારો વિચાર છે તમારા મતે જોકે હાલના સમયમાં અમારા પોતાના ગામમાં જ એક સોલારનોો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે તેમાં જે શળા ત્રણ વીકાામાં સોલાર પ્લાન્ટ નાખવામાં આવે છે તે જે ઉઊર્જા ઉત્પન્ન થશે તે જે ગામના લોકોને સપ્લાય કરવામાં આવશે અને તેના દ્વારા આ જે કંપની જે સોલાર ઉત્પન્ન કરે છે તેને પણ પ્રોફિટ થશે ગામના ડ કોને પણ પ્રોફિટ થશે એટલે ઘણો બધો ફાયદો થશે અને હાલના સમયમાં સરકાર દ્વારા એક સબસીિડી ચાલુ કરવામાં આવી છે કે એક એક લાખ પચાસ હજારની સોલાર પ્લાન્ટ આવે તે જો આપણા ઘરમાં નખાવીએ તો એ એક લાખ પચાસ હજાર નું જેટલી આપણે વીજળી ઉત્પન્ન થતી હોય તેજ તે વીજળીમાં જેટલી બચત થાય તે આપણને પૈસા પાછા મળે
હા હા બરાબર કીધું આપણે પર્યાવરણ બચાવો અને પૃથ્વી બચાવો આ સૂત્ર સાથે ચાલવું જોઈએ અને જે પણ પૃથ્વીને આપણે જે રીતે પણ બચાવી શકીએ તે રીતે તેનો યોગ્ય ઉપયોગ કરીને ઈએ પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ થાય કું કરવું જોઈએ કારણ કે પ્લાસ્ટિક જે સરળતાથી નષ્ટ પણ થ નથી અને પર્યાવરણ ઘણું બધું પ્રદુષિત કરે છે આ જીવ કસરો યોગ્ય જગ નાખો જોઈએ રિસાયક્લિંગને પ્રોત્સાહન આપ આપવું જોઈએ વાાવનો નો ઉપયોગ જાહેર જે ઓછો કરવો જોઈએ સાયકલ વગેરે પગ ચાલવાની ટવી રાખવી છે જેનાથી પેટ્રોલ વગેરેનોો પણ ઘટાડો યુઝ ઓછો થાય જેથી આવનારી પેટીને પણ સારું અનેને સ્વચ્છ જીવન મળી શકે છે
હા હા હાલના સમયમાં જે ઈવી તેવા હોય એ બાઈકો અને એવી ગાડીઓ પણ જે આવી રહી છે તેના કારણે પણ તેલનો ઉપયોગ ઘટે છે તેનાથી પ્રદુષણ પણ ઘટે છે અને તેલ ન ઉત્પાદન પણ ઘટે છે તેનાથી ફાયદો પણ સરકારને જ થાય છે તમે અત્યારના સમયમાં જોશો કે પર્યાવરણને નુકસાન કરવા માટે સર ઘણું નુકસાન થાય છે સરકારે હમણાં જે અરાવલી પર્વતો આવેલા છે તમને ખબર જ હશે ને હા તે સારું તારે જે સો મીટર થી નીચે હોય તે વધારે વાળી નાખવાનું કહ્યું છે. તેનાથી એક તો જે તેના આજુબાજુના વિસ્તારોમાં જે રેત નો પ્રભાવ વધી જશે અને પર્યાવરણને પણ નુકસાન થશે ને સરકાર પોતાના ફાયદા માટે તે ઘણું બધું કરી રહી છે. પોતાના જે બીજાને મિત્રો છે તેમના જે ઉદ્યોગપતિઓ છે તેમને ખુબ સહાય કરે છે. પણ જે ગરીબો માટે કશું વિચારતી નથી.
હા અત્યારના જે નેતાઓ છે તેઓ શું કહે છે પોતાને જે ને પોતાના બાળકો નો ઉછેર કરે છે. અને તેમને શું કહે છે બીજી જગ્યાએ ભણવા મૂકે છે. જે સારી સિટીઓ છે ત્યાં અને જ્યાં પોતાનું ગામ છે તેને સ્વચ્છતાનું એક પણ જે જેવ જે વાત કરીને તેઓ વોટ લે છે તે રીતે તેઓ કામ જ કરતા નથી. જ્યાં સ્વચ્છતા રાખવાની છે ત્યાં સ્વચ્છતા જ નથી રાખતા તેઓ
હા હા તમે જે બાર ભણવાની વાત કરી તેમાં તો જે બધા નેતાના વિદ્યા છોકરાઓ તે વિદેશમાં જ ભણે છે. અને જે આપણને કહે છે કે આપણો દેશ ભણતરમાં શિક્ષણમાં ખૂબ આગળ છે. તો તો આપણે આપણા વિદ્યાર્થીઓ આપણે ત્યાં જ ભણાવવા જોઈએ ને જો એટલો જ દેશ આપણો આગળ હોત તો તે બારના નેતાઓ છે તે બાર પોતાના વિદ્યાર્થીને શું કરવા ભણવા મોકલે પોતાના દેશમાં જ ભણાવવા જોઈએ ને
હા જે પોતાના દેશ નું આ એજ્યુકેશન સિસ્ટમ છે. શિક્ષણ તે જો સારું હોય તેઓ પોતે કહે છે કે આપણા દેશનું શિક્ષણ જે સારું છે છતાંય પોતાના વિદ્યા બાળકોને બહાર ભણવા મોકલે છે. કારણ શું કારણ કે તે જે વસ્તી છે. નોર્મલ જે વસ્તી તેમને હારે દગો કરે છે સમજયા. તેમને ખોટું ખોટું બોલે છે અને પોતાના બાળકોને સારી એવી સુવિધાઓ મળી રહે તેવી કોલેજો અને સ્કૂલોમાં ભણવા મૂકે છે. પરંતુ આપડે જે વાત હતી પર્યાવરણ તેવ પર્યાવરણ અને પર્યાવરણ નો બચાવ અને સ સ્વચ્છતા બને એકબીજા સાથે જોડાયેલા છે. સ્વચ્છ પર્યાવરણ થી સ્વચ્છ જીવન પણ મળે છે. એ જે રોગ ગો વગેરે હોય તે પણ દૂર રહે છે. જાણે કે આ નેતા હોય છે તે પોત બાળકોને બહાર ભણવા મૂકે છે. કારણ કે ત્યાં વાતાવરણ હોય તે એકદમ સ્વચ્છ સ્વચ્છ હોય છે. સમજયા ને ત્યાં આ તો બધું આપણા જે એટલો ભારતમાં કચરો છે. કેટલોક કચરો બહાર નથી હોતો.
હા અને આપણે જે સ્કૂલો જે સ્કૂલો છે ત્યાં તો ખૂબ જ ખરાબ પ્રદૂષણ હોય છે જેમ કે પાણી પણ સ્વચ્છ પીવાનું નથીતું. જે ટોયલેટની સુવિધા પણ સારી નથી હોતી તેના કારણે ઘણા રોગો પણ ફેલાય છે તેનાથી લોકો જે વિદ્યાર્થી બીમાર પણ પડે છે ઘણાનું તો મૃત્યુ પણ થઈ જાય છે તમે હાલના સમયમાં જોતા હશો તો હમણાં જે પેપર લીક થયું તે સરકારના કારણે થયુંને તો તેમાં તેમાં ટોટલ છ થી સાત લોકો મૃત્યુ પામ્યા તેનું કારણ શું તેનું કારણ એક જ હતું કે જે ન્યૂઝ પેપરના લીક થવાના કારણે માનસિકતા હતી તે ગુમાવી બેઠા તેમને જે ચાર પાંચ વર્ષથી જે મહેનત કરતા હતા તે મહેનત નિષ્ફળ ગઈ તેના કારણે તેઓનું તેમની જે માનસ માનસિક બીમારી થઈ.
હા હા આ. જે કેવું થયું કે તેમને જે પેપર લીક થયું તેના કારણે તેમને જે જે સપના હતા તે તૂટીૂટી તૂટી ગયા એવું માની લો કારણ કે આજે પેપર લીક થયું તે પણ કના કારણે થયું. જે મોટા મોટા નેતાઓ હતા તેઓ પોતાના બાળકોને એમબીબીએસ વગેરેની જે. ્રી મળી જાય નીટની ડિગ્રી મળી જાય તેના માટે કોઈ પોતે ખરીદે અને તે એમના બાળકો બીજા મિત્રને આપે તેના કારણે આવી જે પેપર આખું લીક થતું ગયું આર્ટ પેપર વગેરે ટેલિગ્રામ માં પણ આવ્યું હતું અને ભારતની સરકારે શું કર્યું કે ટેલિગ્રામ બંધ કર્યું આ તો કેવી વાત કરી હતી હા ટેલિગ્રામ બંધ કર્યું કારણ કે હા તમે વાત કરી લો હા તમે વાત કરી લો.
એટલે તમારે જો રોડ ઉપર ચાલવું હોય તો ખાડા પુરાશે નઈ પણ તમે છે ને ગાડી લીધા વગર ચાલો એવી જ વાત થઈ ને
હા તમે મારો ટોપિક છે એવી રીતે પણ મસ્ વાદ કર
હા એક નંબર હા હા એક- નંબર.
સારુ.
શું વાત કરી છે.
સારું તો પછી કોલ
ના ના ચાલુ જ રાખીએ આપણે.